હાલો.
નમસ્કાર.
હલો હલો હલો.
હલો.
હા આવ્યો છે અવાજ.
હા આવે છે.
હા કેમ છો મજામાં.
એકદમ મજામાં તમે કેમ છો.
બસ એકદમ મજામાં તો આપડો વિષય છે. કે ઘરનું બનાવેલું ભોજન
હા બિલકુલ ઘરનું બનાવેલું ભોજન માત્ર પેટ ભરવા માટે નથી તે આરોગ્ય સ સંસ્કાર અને પ્રેમ નું પણ એક પ્રતીક છે.
હા ને સૌથી પેલા તો મને સમજાવો કે ઘરનું બનાવેલું ભોજન એટલે શું
જો ઘરમાં ત તાજા અને સાફ સામગ્રીથી જે ભોજન બનાવવામાં આવે તેને ઘરનું બનાવેલું ભોજન કહેવાય
એકદમ સાચીત ને આ ભોજન રોજિંગા જીવનનો એક મહત્વનો ભાગ છે.
હા બિલકુલ સવારેથી લઈને રાત સુધી લોકો ઘર ઘરનું ભોજન જમતા હોય તો શરીર તંદુરસ્ત રહે છે.
હા એકદમ સાચી તે. આપડે ઘરનું ભોજન સાફ સફાઈ સાથે બનાવવામાં આવે છે.
હા અને તેમાં વપરાતી વસ્તુ પણ સમજીને પસંદ કરવામાં આવશે.
હા અને ઘરની શાકભાજી માં આવે કે દાલ રોટી પછી ભાત કઢી અને સલાડ જેવા પદાર્થો બનાવવામાં આવે છે
હા આ બધા પદાર્થ મળીને સંતુલિત ભોજન બને છે
હા અને સંતુલિત ભોજન શરીરને જરૂરી પોષણ આપે છે
તેમમાં પ્રોટીન વિટામિન ખાનજી અને ઊર્જા મળે છે
એકદમ બરાબર ને જો રોજ સંતુલિત ભોજન લેવામાં આવે તો શરીર મજબૂત બને
અને શરીરની રોગ સામે લડવાની શક્તિ પણ મળે છે આપણે
હમ એકદમ સાચી વાત જ ને ઘરનું ભોજન તાજું હોય છે
હા બિલકુલ તાજા ભોજનનો સ્વાદ અપન અલગ જ હોય છે
હા અને ઘરમાં ભોજન બનાવતી વખતે જ તેલ અને મીઠું પણ યોગ્ય પ્રમાણે વપરાય છે
હા એટલે શરીર ઉપર ખરાબ અસર ઓછી પડે છે
હા અને બહારનું ભોજન ઘણી વખત વધુ તેલ વાળું હોય છે
હા એ અને તેમાં મસાલા પણ વધુ હોય છે
હા અને વધુ તેલ અને મસાલા થી પેટ તકલીફ થઇ શકે છે
એટલે રોજ ઘરનું ભોજન લેવું સારી આદત છે આપણી માટે
હા એજ એ એકદમ સાચી વાત ને આ રીતે પરિવારનો ખર્ચ પણ નિયમ એકદમ નિયંત્રણમાં રહે છે
હા અને બચત થાય તો બીજા જરૂરી કામ પણ થઈ શકે છે.
હા અને ઘરનું ભોજન બનાવવું એ પણ એક કલા છે
હા બિલકુલ રસોઈમાં ધીરજ સફાઈ અને યોગ્ય રીતે કામ કરવું જરૂરી છે આપણી માટે
હા ને રસોઈ કરતા પેલા હાથ તો ધોઈ જ લેવા જોઈએ
રસોઈ ઘર પણ સાફ હોવું જ જોઈએ આપણી માટે
હા અને સાફ રસોઈ ઘર થી સ્વચ્છ ભોજન મળે છે
સ્વચ્છ ભોજનથી રોગ થવાની શક્યતા ઓછી થઈ જાય છે
હા અને ઋતુ પ્રમાણે શાકભાજી વપરાય છે ઘરમાં
હા ઋતુ પ્રમાણે મળતા ફળ પણ આરોગ્ય માટે સારા હોય છે
હા અને ઉનાળા માં હલકા ભોજન લેવું એ સારું છે
આ શિયાળામાં ગરમ અને પોષક ભોજન લેવું જોઈએ ઉપયોગી છે
હા અને ચોમાસામાં સાફ અને ગરમ ભોજન લેવું જોઈએ
બિલકુલ આ રીતે શરીર તંદુરસ્ત રહે છે
હા અને ઘરનું ભોજન નાના બાળકો માટે પણ ખૂબ જ જરૂરી છે
હા બાળકોને રોજ દૂધ રોટલી દાળ શાક અને ફળ આપવા જોઈએ
હા એકદમ સાચી વાતને વડીલ લોકો માટે પણ હલકા ભોજન નું મહત્વ છે
તેમાં ઓછું તેલ અને ઓછું મીઠું હોવું જોઈએ સારું છે
હા, અને ઘરનું ભોજન દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી છે.
દરેકની જરૂરિયાત પ્રમાણે ભોજન બદલી પણ શકાય છે.
હા, અને ઘઉંની રોટલી ઘણા ઘરમાં રોજ બને છે.
સાથે દાળ અને શાક હોય તો ભોજન વધુ સારું બને છે એમાં.
એકદમ સાચી વાત જ ને ભાત અને કઢી પણ ઘણા લોકો પસંદ કરે છે.
બિલકુલ ખીચડી પણ હલકું અને પોષક ભોજન છે.
હા, અને મૂંગની દાલની ખીચડી એ પણ સારી રીતે પચી જાય છે.
હા, તેમાં દહી અથવા છાસ હોય તો સ્વાદ પણ વધે છે.
હા, એકદમ સાચી વાત અને છાસ શરીને ઠંડક આપે છે.
તેમાં પાચન માટે પણ ફાયદો થાય છે.
હા, અને સલાડ પણ રોજ લેવું જ જોઈએ.
બિલકુલ કઢી ટમેટા ગાજર અને બીટ જેવા પદાર્થ ઉપયોગી છે.
હા, ને ફળ રોજ લેવાથી વિટામિન મળે છે.
સફરજન, કેળા, સંતરા અને પપૈયા સરળ ફલ છે.
હા, અને ઘરનું ભોજન માત્ર સ્વાદ માટે નથી હોતું.
તે શરીર અને મન બંને માટે ઉપયોગી છે.
હા, એકદમ સાચી વાત. ને ભોજન સમયે શાંતિ થી જમવું જોઈએ.
બિલકુલ ઉતાવળમાં જમવું જોઈએ નહી.
હા, એકદમ સાચી વાત ભોજન સારી રીતે ચાવીને જમવું જોઈએ આપડે.
તેમાંથી પાચન સારી રીતે થાય છે.
હા, અને ભોજન પછી તુરંત સુઈ જવું ના એ સારી આદત નથી.
બિલકુલ થોડું ચાલવું ઉપયોગી ગણાય છે આપણી માટે ભોજન પછી.
હા, એકદમ સાચી વાત ને રસોઈમાં અનાજનો ઉપયોગ પણ કરવો જોઈએ.
હા, ભોજનનો બગાડ પણ ના કરવો જોઈએ આપડે.
હા, અને જેટલું જોઈએ એટલું જ લેવું જોઈએ.
બજેલું ભોજન યોગ્ય રીતે સાચવી શકાય આપડાથી.
હા, અને આનો આદર કરવો જોઈએ અન્નનો.
હા, બિલકુલ કારણ કે આનાથી જીવન ચાલે છે.
હા, એકદમ સાચે એકદમ ઘરનું ભોજન પ્રેમ થી બનાવવામાં આવે છે.
હા, બિલકુલ પ્રેમથી બનાવેલું ભોજન વધુ સ્વાદિષ્ટ લાગે છે આપડા ને.
હા, અને આ રીતે એકદમ ઘરનું ભોજન આરોગ્ય બચત સફાઈ અને સંસ્કાર બધાને સાથે લઈને ચાલે છે.
બિલકુલ એટલે દરેક શક્ય હોય ત્યાં સુધી ઘરનું બનાવેલું ભોજન લાવે લેવાની સારી આદત વસાવી જોઈએ આપડે.
હા એકદમ. અને આપડે ઘરના બનાવેલા ભોજ જન વિશે ઘણી વાત કરી હવે આપડે તેના બીજા ફાયદા વિશે વાત કરીએ.
હા, ઘરનું ભોજન માત્ર પેટ ભરવા માટે નથી પણ સારા જીવન માટે પણ જરૂરી છે.
હા, અને ઘરમાં રોજ અલગ અલગ પ્રકારના ભોજન બનાવી શકાય છે.
બિલકુલ એક દિવસ દાળ અને રોટલી. બીજા દિવસ ખીચડી કડી ત્રીજા દિવસ શાક અને ભાત બનાવી શકાય છે આપડાથી.
હા, એકદમ અને આવી વિવિધતાથી ભો જન રાષ્ટપ્રદ બને છે.
બિલકુલ અને શરીરને પણ અલગ અલગ પોષક તત્વો મળે છે.
હા એકદમ સાચી વાત અને ઘઉ. એક મહત્વ નુ અનાજ છે.
હા બિલકુલ. બે બાજરી પણ શરીર માટે ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને શિયાળામાં.
હા અને જુવાર પણ આરોગ્ય માટે સારી ગણાય છે.
આ બધા અનાજથી શરીરને ઊર્જા મળે છે.
હા એકદમ અને. દાળ પર રોઝીંગા ભોજનનો એક મહત્વનો ભાગ છે.
તુવેરની દાળ મગની દાળ ચણાની દાળ અને. અળદની દાળ ઘણી ઉપયોગી છે.
હા અને દાળમાં પ્રોટીનનું પણ પ્રમાણ સારું હોય છે.
એટલે બાળકો એ મોટા બધા માટે દાળ જરૂરી છે.
હા એકદમ અને લીલા શાકભાજી પણ રોજ લેવાની આદત હોવી જોઈએ.
પાલક મેથી દૂધી તન. તિંદોરા અને ભીંડા જેવા શાક ઘણા ઉપયોગી છે.
હા અને ગાજર અને બીટ પણ પોશાક તત્વોથી ભરપૂર હોય છે.
ટામેટા અને કાકડી સલાડ તરીકે પણ ખાઈ શકાય છે.
હા અને ફળ રોજ લેવાથી શરીર ને વિટામીન મળે છે.
કે કેળા પપૈયા. સંતરા જામફળ અને સફરજનમાં સારા ફળ છે.
હા અને ઘરનું ભોજન બાળકો માટે. સારી આદતો ઊભી કરે છે.
હા નિયમિત સમય પર જમવાની આદત પણ ખૂબ મહત્ત્વની છે.
હા એકદમ સાચી વાત આજે આ વાત કરીને ખુબ જ આનંદ આયો.
મને પણ વાત કરીને ખૂબ જ આનંદ આયો.
હા તો ચાલો આપડે મળીશું નવા વિષય સાથે.
હા ચોક્કસ ચલો આવજો.
ચાલો આવજો.